અહ. કા ચાયલી હાલો, શું કરો છો?
લેટા શો.
એમ ચા નાસ્તો કર લીધો?
નાઈ બા
જમી લીધું?
હા, જમી તો ધૂ.
શું જયમું?
ગુવાર બટેટા
એ કેમ બનાવાય? તેવામાં ગ્યા તા?
એ ગુવાર સુધ્ધારી નાખવાના. બેન ધોઈ નાખવાના. એ બધો મસાલો કર લેવાનો લસણ આ તે ઓ કન ટોમેટા ધાણા એ મસાલો કલીને ગુવારને તેલનુંમાં છે એક તપેલો તેલ લઈને એને સેકી નાખવાનું.
મું શેકવાનું.
ગોવાર.
ગુવાર.
ગોળ તેકવીને તે તેલમાં ટ્વેને એમાં સફેટાના દેવાના પછી બટેટા એ શેકાઈ જાય. પસી એને મસાલો બધુંય નાખી દેવાનો.
હમ્મ.
ચટણી સે હલ્દી સે નિમક છે. લસણ આતે બધું નાખી દેવાનું. મસાલો નાખીને પછી પકાવા દેવાનું થોડીક વાર.
થોડુંક પાણી નાખવાનું. મસાલો પાકવી જાય પછી શાક ના ના ના થોડુંક વધારે પાણી નાખીને મૂકી દેવાનું ઢાંકીને.
આ પકી જાય. પકી જાય પછી ઉતાર લેવાનું.
રોટલો કે રોટલી ખાઈઓ?
રોટલો.
કેમ બનાવે?
રોટલો પેલા બાણી લેવાનું એમાં નિમક નાખવાનું કશોતમાં. પછી છેતે એ-એ-એને મહોરવાનું ખૂપ કે મહો એના પશુઓ, હા.
હા પછી.
એૂક તિયાર મસ મહાડવાનું. પછી એને સેતી ટીપવાનું. ટીપીને પછી એને તાવડીમાં શેકવાનો, શેકાઈ જાય પછી ઉતારી લેવાનો.
હ.
હા. મારી બ
બીજું.
હ તમે.
કહેવાની રેસે ઊભાા રેજો બે મિનિટ ચાલુ રાખજો. હ હ. હવે હું તમને છે ને હાલો.
હ.
હ બ
હા.
તમને કેમન રેસીપી કહો.
એ
હે.
જે કેવી હોય?
તો હું તમને મોમોઝની રેસીપી કઉ તો પેલા તો છે ને આપડે શું કરવાનું છે. વારે જો તો, આપડે લેવાનું છે પેલા તો સુજી. પછી એમાં જે નિમક નાખવાનું તેલ નાખવાનું. પાણી નાખવાનું પછી હર ખાયતિ તેનો લોટ બાંધી લેવાનો, પછી લોટ બાંધ્યા પછી એને ઢાંકી દેવાનું છે. અને સાઈડમાં પછી તમારે છે ને તે હ રાખી દેવાની છે પછી કોબી. કોબી પછી શિમલા મરચું પછી તન ડુંગળી એ મોડી લેવાનું છે, પછી ઈ મોડી ને ચોપ મસ્તન ચોપ કરી નાખવાનું છે. તમ પછી એક તપેલીમાં છે ને, તો ચીઝ નાખવાનું છે બસ. જે ચીસ નાખ્યું એ સરખું બેસી જાઉં જોઈએ. પછી આપડે જે બધું ચોપ કર્યું હતું ને એ નાખી દેવાનું છે જેમ કે મરચાંનો મરચાંનો ચોપ કરીને. પછી બધું ચોપ થઈ જાય પછી એમાં જીરીક આપડે અ કોબી નાખી દેવાનું છે, કોબી નાખી કે પછી શિમલા મિર્ચને એવું, પછી ડુંગળી. પછી એવું બધી નાખીને હરખાયથી હલાવી નાખજો. મસ્તનુ હલાવજો પછી ઓરે કે નને એવું બધી નાખ નાખી દેવાનું છે.
હ.
પછી એમાં છે ને જિરીક આપડે આવેને મિમા કલગ.
હમ.
એ નાખી દેવાનું છે, પછી આપડા ઘરનું નિમક. એ નિમક નાખ્યા બાદ આપડે જે પસંદ હોય તે ચટણી એવી ચટણી નાખી દેવાની છે પછી હલાવી દેવાનું છે હલાવતા જ જજો. પછી હરખાય થી હલાવી. પછી સૂજી છે, ને તેની રોટલી કરો ગોલ ગોલ. તેને વણી નાખો નાનોકડું એવું. પછી એમાં જે આગડી આપડે મસાલા બનાવ્યો હતો ને. એ બધો જ મસાલો નાખી દેવાનો છે. પછી આપડે છે, ને એને હડકાઈથી આપણે શેપમાં રાખી દેસું. પછી એક તપેલી આવે ને જ. એના વાસણ, એમાં તેલ નાખી દેસું ને એને આપણે જેરીક. બફાવા દેસુ બફાઈ જાય ત્યાં ઢાંકણું ઢાકી દેસુ. ત્યાં સુધીમાં તો બફાય છે. હવે હું તમને કેની રેસીપી કવ? પાસ્તાની રેસી તો પેલા કેમ બનાવવા હું તમને શીખવાડું છું. તો પાસ્તા આપડે કોઈ પ્રકારના ચાલે તમે કે ઘરે બનાવ. તો ગરમ પાણી કરવાનું એમાં પાસ્તા તેલ નીમક એવું નાખીને હલાઈ દેવાનું છે. પછી જે આપડે પાસ્તા હતાને. એ મસ્તના થઈ જવા જોઈએ. પછી એને કાઢી લેવાનું છે, પછી એક તપેલીમાં અમૂલ બટર નાખીને મરચાંના ડુંગળી નાખી ધ્યાન હલાવી નાખવાનું છે, ટમેટા નાખી નાખીને હલાવી નાખવાનું છે, પછી એમાં આપણે નિમક ઓરેગઈનો પછી આપડે જે મસાલા નાખવાનો હોય એ મસાલા. એવું બધી નાખી દેનું છે વટાણા. તમારે જે વેજીિટેબલ નાખવું હોય પછી પાસ્તા નાખી દેવાના, પછી પાસના નાખીને પછી હોય હોય તારીખ પછી અરખાયથી હલાવી દેવાના છે.
એક પારસ તારીમા.
હવે કાલથી હલાવી દેવાનું છે. પછી જમી લેવાનું છે. હવે હું તમને ક્રિસ્પ. ચાઇનીઝ પકોડાનું કહું કેવી રીતના બને છે ઓકેમ. તો ચાઇનીઝ પકોડાને બનાવવા કરતા તો પેલા તો તમારે વેજીિટેબલમાં લેવાની છે ડુંગળી. કોબી, લસણનો પેસ્ટ. શિમલા મિરચી ગાજર એવું બધું લઈ લેવાનું છે? પછી એ બધુંને ચોપ કરવાનું છે, ચોપ કરીને. એ બધું જ સાથે મળાવીને એમાં નીમક નાખીને. હરખું પાછું ચોપ કરી દેસુ. ચોપ કરીને એને દસ મિનિટ ઢાંકી દેશે, ઢાંકીને પછી ખોલી થી પાણી કાઢી લેવાનું છે, પછી એમાં આપણેે જે કે મકાઈ મકાઈ હોય ને મકાઈ એ નાખી દેવાનું છે. અ સેકેલની મકાઈ હોય જે મકાઈ નાખવીએ. જે એમાં જીરીક આપડે આપડો કોન ફ્લોર નાખી દેવા છે, મતલબ કે લોટ નાખી દેવા છે સુજીનો. પછી એમાં જેરીક આપડે લસણ નો પેસ્ટ. ઓરેગેનો કાલી મીરચી. પછી એમાં નાખવાનું છે મસાલા. પછી નીમક જેવું પછી મરચું જેમ કે મરચાં એટલે કે હા મરચા નાખી દેવાનો છે. પછીવ બધી નાખીને તેને હલાવી નાખવાનું છે બરાબર. અને તેને જે સેફ્ટ દેવો હોય એ સેફ દેઈ દેવાનો છે. પછી તળી નાખવાનો છે પછી આપડા ત્યાર, હવે તમને હું છે. કે બટર ગાર્લિક કોર્નર રઈસ કૌ છું. તો પેલા તો આપણેે બનાવશું એક તપેલીમાં તેલ અને અમૂલ બટર ને હલાવી નાખવાનું છે પછી નિમક નાખવાની છે. હલાવી ને પછી આપડે મકાઈ નાખીને પાછું હલાવી દેસુ. પછી ઓરેગેનો પછી એવું બધું મસાલો જેમ કે વરેગેનો પછી નિમક. પછી આપણે એમાં રાઈસ નાખી દેવાનું છે. જેમ કે ભાત નાખી દેવાનું છે બનાવેલા. તો થઈ જાય. પછી તેને હલાવી દેવાન છે. ધાણા ધાણા નાખી દેવાનું છે. અને થઈ જાય. હેલો. હવે તમારી રેસીપી કયો.
હમ્મ-હમ્મ-હમ્મ, ઓહ! હા. હું ભજિયાને આજ જો હું ભજ હું
મેંદુવડા ની. તો પેલા શું કરવાનું છે? તો એક તપેલીમાં પાણી લેવાનું છે. એ મારા ઓરેગેનો એવું નાખી દેવાન છે. શિમલા મરચું પછી ધાણા, એવું બધું નાખીને પછી સુજી, પછી એને હલાવી દેવાનું છે. હલી જાય અને બરાબર લોટ જેવો થઈ જાય. પછી તેમાં આપણે નિમક નાખશું. પછી લોટ જેમ બાંધી લેવાનું છે. બાંધીને તમારે જે શેપ રાખવો હોય એ રાખજો. પછી એના શેપમાં રાખશું. શેફમાં રાખશું બરાબર, અને પછી એને તળી લેશુ. પછી બની ગયા. હવે હું તમને દેશી આલુ ચીઝ બર્ગર ની વાત કરું છું. ચાલો ગાઈઝ તો ઓલાં તમને હું રેસીપી કઉ છું હવે. તો એક તપેલીમાં અમૂલ બટર નાખવાનું છે. જેમાં પછી ડુંગળી નાખવાની છે, તેને હલાવી નાખો. પછી આપણેે લસણ, આદુ નો પેસ્ટ નાખી દેવાનો છે. પેસ્ટ નાખ્યા બાદ હલાવી નાખવાનું છે. પછી આપણે જે આલુ હોય ને, જે બટાકા બાફેલા તેની ચાલ કાઢીને આમાં નાખ ખી દેવાની છે. પછી જો કે ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, પછી તમે જેમ કે મીઠું, પછી જે ચટણીઓ હોય એ તમારા ઘરમાં એવું બધું નાખીને પાછું હલાવી નાખવાનું છે. જેમ કે લોટ જેમ બંધાઈ જાય. પછી તમે જેમ કે પાઉં તમારે બર્ગરના પાઉં સ્પેશિયલ લેવા હોય. ફક્તો સાદા પાઉં, તમને બેકરીએ મલી જાય, તમે ઘરેઈ બનાઈ શકો છો. પછી એમાં જે આપણેે બનાવેલું હતું ને એ ભરી દેવાનું છે. પછી આપણે જે ચીઝ, ડુંગળી ટમેટા, વેજીિટેબલ એમાં નાખી દેવાનું છે. પછી એક બીજી તરફ આપણે તવીમાં છે ને આપણે જે ચટણી બનાવી હતી ને, ઓરેગેનો ને એ બધાઈ ની? ઈ અને અમૂલ બટર ને ધાણા નાખી દેવાના છે. પછી એને હલાવીને એમાં આપણે જે બર્ગર બનાવ્યા હતા ને એમાં તળી નાખવાના છે. અને મસ્ત બની જાય. હવે તમને શું કવ?
હવે હું જોવ ભ ભજીયાની બતાવું
બતાવું તમને. હે?
જિયા ની બતાવું છું હું.
તો પેલા ભજીયા બનાવવા હોય ને તો કયો.
ભજીયા બનાવવા માટે છે ને ચણા પાણી લેવાનું. એક ટપલી માં. પછી ચણા લોટ નાખવાનો બરોબર. પછી એમાં મરચાં, બધું જે ગાળી લેવાનું. લોોટ બાંધીને ગાારી લેવાનો લોટ. પછી એમાં જેના બનાવવા હોય પણ કોઈ. નાલા મજ જનાશે. કે બટેટા નાશે ડુંગળી નાશે એમાં ઘરમાં નાખ દેવાનું. પછી સ, એક કઢાઈમાં તેલ લે